હ હલો
કેમ છો
હલો બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં કેવું તબિયત ને એવું બધું બરાબર ને
હા બધું બરાબર છે તમે કેમ છો મજામાં શાંતિ
હા બસ મજામાં કઈ નઈ આ તો બસ અંધ અંધશ્રદ્ધા વિશે મેં કીધું થોડી ચર્ચા કરી લઉ
હા ખૂબ સારો ટૉપિક છે
હા એ તો સાચી વાત છે માનવ જીવનમાં શ્રદ્ધા નું ખુબ મહત્વ છે અને શ્રદ્ધા માણસને સારા કાર્યો કરતા નૈતિક જીવન જીવતા અને આધ્યાત્મિક વિકાસ તરફ દોરી જાય છે પરંતુ જયારે શ્રદ્ધા સાથે વિવેક તર્ક અને વૈજ્ઞાનિક અભિગમ ન રહે ત્યારે તે અંધશ્રદ્ધા બની જતી હોય છે અને અંધશ્રદ્ધા વ્યક્તિ પરિવાર અને સમગ્ર સમાજ માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકતી હોય છે
એ તો તમે સાચી વાત છે ને શ્રદ્ધા જીવનમાં સારી બાબત છે પરંતુ જ્યારે શ્રદ્ધા તર્ક અને વૈજ્ઞાનિક ચેર વગર માત્ર અંધવિશ્વાસ બની જાય ત્યારે એના અંધશ્રદ્ધા કહી શકાય અને શ્રદ્ધા જીવનને સાચો માર્ગ બતાવે છે પરંતુ અંધશ્રદ્ધા બધા વ્યક્તિને ગેરમાર્ગે દોરી દોરી જતી હોય છે
હા એ તો સાચી વાત કીધી શદ્ધાા જ્ઞાન વિશ્વાસ અને સારા વિચારો પર આધારિત હોતી હોય છે ત્યારે અંધશ્રદ્ધા જોઈએ તો એ ડર અજ્ઞાન અને ખોટી માન્યતા ઉપર વધારે આધારિત હોતી હોય છે અને અંધશ્રદ્ધા ના ઘણા કારણો પણ છે કે અજ્ઞાન અને શિક્ષણ ન અભાવ હોવો ભય અને અસુરક્ષ ક્ષાની ભાવના હોવી અફવાઓ અને ખોટી માન્યતાઓ માનવી પછી વૈજ્ઞાનિક અભિગમ નો અભાવ હોવો અને કેટલાક લોકો દ્વારા પોતાના સ્વાર્થ માટે પણ લોકોને આમ ગેરમાર્ગ દોરવામાં આવતા હોય છે
તો ખૂબ જ સાચી વાત છે અને અંધશ્રદ્ધા એટલે તો કે કોઈ પણ વાતના પુરાવા કે તર્ક વગર સાચી માની લેવી અને અંધંશદ્ધા ઘણીવાર તમે કીધું એમ કે ડર અજ્ઞાનતા અને ખોટી માન્યતાના કારણે જન્મ લે છે આ આજકાલ તો કેટલા આપણે અંધશ્રદ્ધાના ઉદાહરણો પણ સાંભળતા હોઈએ છીએ હાલતા ચાલતાં કે બિલાડી રસ્તો કાપે તો ખરાબ કામ થશે એવું માનવામાં આવે છે. છીક આવવાથી કામ અટકાવી દેવું જોઈએ આપણે અને અફવાઓ અથવા ચમત્કાર વિસ્તારો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેતા હોય છે ઘણા લોકો. અને અત્યારે તો સૌથી મોટી તકલીફ એ જ છે કે ઘણી વાર અમુક લોકો તો એવું કરતા હોય છે કે બીમારીમાં સારવાર માટે ડોક્ટર પાસે જવાના બદલે અંધવિશ્વાસ પર આધાર રાખતા હોઈએ છે.
હા એ તો તમે ઘણી સાચી અને સારી વાત કીધી કે અંધશ્રદ્ધા ના આમ ઘણા ઉદાહરણો હોય તો કે તમે બિલાડીનું કીધું છીક નું કીધું સાથે સાથે આમ ગ્રહણ દરમિયાન પણ વૈજ્ઞાનિક કાર્ય નો સમ અ કારણો સમજ્યા વગર ફેલાવો કરતા હોય છે કે ગ્રહણ હોય તો ઘરની બહાર ના જાવ. ગ્રહણ હોય તો આમ ના કરો, પછી આપડે તાવીશ છે, દોરા છે, કે ચમત્કાર થી દરેક સમસ્યાનો ઉકેલ મળી જશે આપડે એવું માનતા હોઈએ પણ એવું એવું હોતું કશું હોતું નથી એક પ્રકારની આપડે અંધશ્રદ્ધા કહી શકીએ. પછી સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અને ખોટા ચમત્કારી દાવાઓ પર આપડે વિશ્વાસ કરી જતા હોય છે. ઘણી વાર અ રીલ્સમાં પણ આવતા હોય છે કે આ કરો પેલું કરો આટલું કરશો તો પ્રેમ લગ્ન થશે એવું બધી માન્યતાઓમાં આપડે માનવું ના જોઈએ.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી, અંધશ્રદ્ધા કરતાં વધારે પણ મારા ખ્યાલથી તો શ્રદ્ધામાં વિશ્વાસ રાખવો જોઈએ કારણ કે તમે કીધું એમ કે અંધ્રદ્ધાના લીધે ઘણા લોકો ડરીને ડરીને ઘણા બધા લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય છે. પરંતુ તમે જેટલું અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખો છો એટલું જ તમે શ્રદ્ધામાં વિશ્વાસ રાખો તો તમને કોઈ વાત નો ડર પણ ના રહેશે.
હા એ તો સાચી વાત છે. અને અંધશ્રદ્ધાથી તો કેટલીક હાનિઓ પણ થતી હોય છે. જેમ કે આર્થિક નુકસાન થતું હોય માનસિક તણાવ અને ભય વધતો હોય પછી ખોટા લોકો દ્વારા આપડે છેતરપિંડી થતી હોય અને યોગ્ય સારવારમાં વિલંબ આવતો હોય સમાજમાં અજ્ઞાન અને અફવાઓ નો ફેલાવો થતો હોય અને વૈજ્ઞાનિક વિચારસરણી નો પણ આમ અભાવ થતો હોય તો આવી બધી સમસ્યાઓ છે જે અંધંશ્રદ્ધાને આમ હાની કરતી હોય છે અંધશ્રદ્ધા ને લીધે.
સાચી વાત છે અને લોકો આપડે પેલા જે ઉદાહરણોની વાત કરી કે બિલાડી રસ્તો કાપે તો અપશકુન થાય છે અને એ બધું એ બધું જૂના જમાનામાં આપડા દાદા દાદી જે હતા એ લોકો આપણને વાત સમજાવવા માટે સરળતાથી આપડે સમજી શકીએ અને માની લઈએ એના માટે એવું બધું કહેતા હતા કે અપશકુન થાય છે પણ એવું કઈ નતું પહેલાં તો બધા એવું પણ કેહતા હતા કે રાતે નખ ના કાપવા જોઈએ પરંતુ રાતે નખ એટલે ના કાપવા જોઈએ કારણ કે જૂના જમાનામાં પહેલાં લાઈટ હતી નહીં અને નખ કાપતી વખતે ઘણીવાર આંગળી કપાઈ જતી હતી તો એના કારણે પહેલાંના જમાનામાં રાતેે નખ કાપવા માટે ના પાડ તા હતા તો એવા તો ઘણા બધા ઉદાહરણો છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને અંધશ્રદ્ધા અને વિજ્ઞાનનો પણ એક અનોખો સંબંધ છે કે વિજ્ઞાન દરેક બાબત ને તર્ક, પ્રયોગ અને પુરાવાના આધારે સ્વીકાર કરે છે અને દરેક ઘટના પાછ પણ કોઈ ને કોઈ કારણ હોતું હોય છે, તેથી કોઈ પણ વાતને આંખ વીચીને આપડે સ્વીકારવાને બદલે તેને આમ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપડે અંધશ્રદ્ધા માંથી બહાર આવી શકીશું.
હા એ તો સાચી વાત છે ને જયારે માણસ અંનશ્રદ્ધામાં વધારે પડતો વિશ્વાસ કરવા લાગે છે, ત્યારે એ વ્યક્તિ નાની નાની વાતોથી પણ ડરવા લાગે છે અને પછી અંધશ્રદ્ધાના કારણે ભેદભાવ અને ખોટા નિર્ણયો પણ લેવાઈ જતા હોય છે આપડાથી અને એના કારણે સમાજ પર પણ ઘણી અસર પડતી હોય છે.
હા એ તો તમે સો ટકાની સાચી વાત કીધી. અને આજના સમયમાં પણ અંધશ્રદ્ધા અ જોઈ શે કે છે કે આધુનિક યુગમાં પણ શ્રદ્ધા સંપૂર્ણપણે દૂર થઈ નથી, સોશિયલ મીડિયા પર આમ ખોટી માહિતી પણ ઝડપથી ફેલાઈ જતી હોય છે. પછી કેટલાક લોકો ચમત્ કાર નામે લોકોને ભ્રમિત કરતા હોય છે પછી ડિજિટલ યુગમાં વૈ જ્ઞાનિકની વિચારસરણી એ જ આપડી આમ જરૂરી બની ગઈ છે. એટલે આવી બધી ઘણી સમસઅ શ્રદ્ધા આપણે જોતા હોય છે આજના સમયમાં.
હા તો તમે ખૂબ જ સાચી વાત કરી અને અં અધંધશ્રદ્ધા કઈ રીતે દૂર કરી શકાય એ પણ જાણવું ખૂબ જરૂરી છે. કે તમે શિક્ષણનો પ્રચાર કરો. વૈજ્ઞાનિક વિચાર શરણી અપનાવો લોકોને સમજાવો કે જે જૂના જમાનાથી ચાલતું આવ્યું છે પહેલાંના સમયથી એના પાછળ અમુક વૈજ્ઞાનિ કારણો હતા એ એ લોકોને સમજાવવાની જરૂર છે અને દરેક વાતને તર્ક અને પુરાવાથી તપાસવી અફવા ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ. અને બાળકોને પ્રશ્ન પૂછવાની અને સમજવાની ટેવ વિકસાવી જોઈએ હવે આપણે જોઈએ છે કે ઘણી વાર આજ આજકાલ પણ અમુક લોકો જે લોકોને જ્ઞાન નથી એ લોકો આ પોતાના બાળકોને પણ કહેતા હોય છે કે આવું ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. પરંતુ જ્યારે બાળક એમને પૂછે છે કે કેમ આવું ના કરવું જોઈએ તો ત્યારે એ લોકો પાસે કોઈ વૈજ્ઞાનિક જવાબ હોતો નથી કોઈ તર્ક વાળો જવાબ હોતો નથી તો એ લોકો બસ એવું કહી દેતા હોય કે બસ આવું જ હોય છે. આપણા જે અમે જે કહીએ એ સાચું જ કહેતા હોય છે અને માની લેવું જોઈએ પહેલાથી આવું ચાલતું આવે છે બટ એવું બાળકોને ના શીખવવું જોઈએ એમને એક વૈજ્ઞાનિક અભિગમ તરફ પણ વાડવા જોઈએ. તમે જો તમે જે વસ્તુ કહો છો એના માટે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને શ્રદ્ધા અને વિજ્ઞાન સાથે પણ આમ ચાલી શકે કે પોતાની જે ધાર્મિક શ્રદ્ધા છે એ રાખવી ખોટી નથી પરંતુ કોઈ પણ માન્યતા જો બીજાને નુકસાન ચાડે ડર ફેલાવે અથવા તર્ક અને પુરાવાને અવગણે તો તેને સ્વીકારવી યોગ્ય નથી અને શ્રદ્ધા અને વૈજ્ઞાનિક વિચારસરની એકબીજાના વિરોધી હોવી જરૂરી પણ નથી અને યુવાનોની પણ અમુક ભૂમિકાઓ હોતી હોય છે કે સાચી માહિતી જે લોકોએ શેર કરવી જોઈએ. ખોટી અફવાઓનો આમ વિરોધ કરવો જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવું જોઈએ. અને સમાજમાં જાગૃતિ ફેલાવી જોઈએ અને શિક્ષણ અને તર્કને પણ આમ પ્રોત્સાહન આપવું જોઈએ. આવી પણ આમ ઘણી બધી ભૂમિકા છે યુવાનોની તો એ જો એ લોકો સારી રીતે નિભાવે તો અંધશ્રદ્ધા દૂર થઈ શકે છે.
સાચી વાત છે ને શ્રદ્ધા જીવન માટે જરૂરી છે પરંતુ અંધશ્રદ્ધા નુકસાનકારક છે એ લોકોએ સમજવું ખૂબ જરૂરી છે કારણ કે આજ કાલ તો આપડે જોઈએ છે કે ઘણી અશ્રદ્ધા ફેલાઈ રહી છે. અને શિક્ષણ વૈજ્ઞાનિક અભિગમ અને જાગૃતિ દ્વારા અંધશ્રદ્ધાને દૂર કરવું જોઈએ સાચી પ્રગતિ ત્યારે જ થઈ શકશે જ્યારે આપણે વિશ્વાસ સાથે તર્ક અને સમજણને પણ મહત્ત્વ આપીશું.
હા એ તો તમે સાચી વાત કરી. અને અંધશ્રદ્ધા સમાજ ના વિકાસમાં ઘણું મોટું અવરોધ બનતું હોય છે સી ક્ષણ છે જાગૃતિ અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા જ આપણે અ અંધશ્રદ્ધાને દૂર કરી શકીએ છે સાચી શ્રદ્ધા માણસ ને સારા માર્ગે લઈ જાય છે જયારે અંધશ્રદ્ધા તેને ભ્રમ અને ભયમાં નાખી દેક દે છે એટલે દરેક વ્યક્તિ એ વિચાર પૂર્વક નિર્ણય લેવાની અને તર્કસંગત જીવન જીવવાની આમ જરૂરી જરૂરી છે.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી અને. શ્રદ્ધા જે છે આપણને શક્તિ આપે છે અને અંધશ્રદ્ધા આપણામાં ભય પેદા કરે છે આપણે. જોએ છે કે જે અંધશ્રદ્ધાળુ લોકો હોય છે એ નાની નાની વાતથી ડરી જતા હોય છે. જ્યારે આપણે જોઈ કે જે શ્રદ્ધાળુ લોકો હોય છે. એમને ખબર હોય છે એમને એમના ભગવાનમાં શ્રદ્ધા હોય છે કે આવું ના થાય. મારા ભગવાન જોઈ લેશે. તો એના માટે પણ એ જરૂરી છે કે તમે શ્રદ્ધા. હ વધારે વિશ્વાસ રાખવાની શ્રદ્ધા કરતા.
હા એ તો તમે ઘણી સાચી વાત કરી શ્રદ્ધા માણસને આમ ઊંચે લઇ જાય છે. પરંતુ અશ્રદ્ધા તેને અજ્ઞાનના અંધકારમાં ધકીલિ દે છે અને. જ્ઞાનનો દિવો જ અંધશ્રદ્ધાનો આમ સાચો અંંત છે.
હા હા એ તો તમે ખૂબ સાચુ વાત કીધું. હા સારું. ચલ હા હા હા સારું.